તમને મારો અવાજ સાંભળાય છે.
હા મજામાં.
આજે આપડે ટોપિક શું છે?
હા.
ફરીવાર છે બરાબર.
હા.
પરિવાર વિશે તમે કઈ કેહસો.
પરિવાર માં ઉજવતા ઉજવતા વિવિધ તહેવારો, પ્રસંગ અને જીવનમાં આનંદ સાભરે દિવાળી, ઉત્તરાયણ, નવરાત્રી હોળી જેવા તહેવારોમાં પરિવારના બધા સભ્યો એક સાથે લાવે છે આવા પ્રસંગોને દરમિયાન સૌ મળીને કામ કરે છે. આનંદ માળે છે અને એકબીજા સાથે યાદગાર ક્ષણો વિતાવે આથી પરિવાર સંબંધો વધુ મજબૂત બને છે.
પરિવાર માં સામાન્ય રીતે માતા પિતા દાદા દાદી ભાઈ બહેન અને અન્ય સગા સંબંધીઓ વિશે સમાવેશ થાય છે ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત પરિવારનું વિશેષ મહત્વ રહ્યું છે. સંયુક્ત પરિવારમાં દરેક સભ્ય એકબીજાની સાથે રહીને સુખ દુઃખ વચ્ચે વચે છે વેચે છે વડીલો નો અનુભવ અને બાળકો નું ઉત્સાહ મળીને પરિવાર ને મજ જબૂત બનાવે છે આજના સમયમાં એકલ પરિવારનું પ્રમાણ વધ્યું છે. છતાં પરિવાર નું મહત્વ યથાવત છે.
બાળકોની સ્વરંગીય વિકાસમાં પરિવારના મહત્વપૂર્ણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. બાળક જે વાતાવરણમાં ઉછરે તેવા તેના સ્વભાવ વિચારસરણી અને વ્યક્તિત્વ પર સીધો પ્રભાવ પડે છે.
પરિવાર વ્યક્તિ ના જીવનમાં નૈતિક પરિવાર વ્યક્તિના જીવનમાં નૈતિક મૂલ્ય વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બાળક જય્યારે નાનું હોય છે ત્યારે તે માતા પિતાના પરિવારના અન્ય સંબંધોને જોઈને ઘણી બાબત શીખે છે તે કેવી રી તે વાત કરવી, વડીલો નું સન્માન કરવુ, મહેમાન નું સ્વાગત કરવું, જરૂરિયાતમંદો મદદ કરવી અને સમાજમાં સારા નાગરિકો તરીકે વર્તવવું આ બધું પરિવારમાં જ શીખે છે. આથી પરિવારને સંસ્કારનું પ્રથમ અને શ્રેષ્ઠ વિદ્યાલય કહેવામાં આવ્યું છે.
આપડે સૌએ પરિવારના દરેક સભ્ય નું સન્માન કરવું જોઈએ વડીલો સલાહ પાલન કરવું જોઈએ અને મુશ્કેલી મુશ્કેલીના સમયમાં એકબીજાને સાથે ઉભા રહેવું જોઈએ. પરિવાર માં ખુશી જ આપડા જીવનની સાચી ખુશી છે. તેના પરિવારને સમય આપવો એમને તેમને લાગણીઓ સમજાવી અને પ્રેમ થતા વિશ્વાસ પર સાથે જીવન જીવું દરેક વ્યક્તિ ફરજ છે.
ક્ષેત્રમાં પણ પરિવાર નું યોગદાન અમૂલ્ય છે. માતા પિતા બાળકો ને સારી શાળામાં ભણાવે છે. અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે છે અને તેમના સપનાઓને સાકાર કરવા માટે સતત પ્રયત્ન કરે છે સાથે સાથે તેઓ બાળકોમાં મહેનત શિસ્ત અને જવાબદારી જેવા ગુણો પણ વિકસાવે છે માત્ર ઉચ્ચ શી શણનું જ નથી પરંતુ સારા સંસ્કાર પણ જીવનમાં સફળ મેળવે એટલા જ જરૂરી છે. આજના સમયમાં મહિલાઓ પણ પરિવારની સાથે સાથે જ સમાજ અને દેશના વિકાસનું મહત્વપૂર્ણ યોગદાન આ પી રહી છે. તેઓ ઘરનું સંચાલન કરવાની સાથે શિક્ષણ, વિજ્ઞાન, વ્યવસાય, રાજકારણ, રમત ગમત અને અન્ય ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી રહી છે. તેથી પરિવારમાં સ્ત્રી અને પુરુષ બંને નું સન્માન અને તક મેળવી છે. સમાનતા પર આધારિત પરિવાર નુ વધુ સુખી અને પ્રગ તી શીલ બને છે. પરિવાર માં ઉજવતા તહેવારો અને પ્રસંગો સભ્યો વચ્ચેના પ્રેમ અને લાગણીને વધુ ગાઢ બનાવે છે. દિવાળી, હોળી, નવરા ત્રી ઉત્તરાયણ, જન્મ દિવસ અને અન્ય પ્રસંગો પરિવારને એક સાથે લાવે છે. આવા પ્રસંગને માત્ર આનંદ જ નથી આપતા પરંતુ એક નવી પેઢી પોતાની પરંપરા અને સંસ્કૃતિ સાથે જાળ જોડે છે.
જો પરિવારમાં પ્રેમ અને શિસ્ત અને સારા સંસ્કારોનું વાતાવરણ હોય તો બાળક જવાબદાર, પ્રમાણિક અને સંસ્કારી નાગરિક બને છે. પરિવારમાં પ્રેમ, વિશ્વાસ, ત્યાગ, સહકાર, સંસ્કારનું પવિત્ર સ્થાન છે. સુખી પરિવાર જ એ સમાજનું સુખી રાષ્ટ્ર નિર્માણ કરે છે. તેથી આપણે હંમેશા પરિવારની એકતા જાળવી રાખવી જોઈએ અને પરિવારના દરેક સભ્યને પ્રેમ, માન આદર આપવો જોઈએ.
પરિવારમાં વડીલોનું સ્થાન ખુબ જ વિશિષ્ટ હોય છે. દાદી-દાદા, નાની-નાના પોતા ના જીવનના અનુભવો દ્વારા પરિવારને યોગ્ય માર્ગદર્શન આપે છે. તેઓ બાળકોને નૈતિક કથા અને જીવનના મૂલ્ મૂલ્ય અને ભારતીય સંસ્કૃતિ વિશે શીખવાડ્યું છે તેમને આશીર્વાદ અને અનુભવ પરિવાર માટે. અમૂલ્ય સંપત્તિ સમાન છે તેથી વડીલોને સેવા કરવી તેમના આદર કરવો અને તેમની સલામત મહત્વ આપવાનું દરેક સભ્યની ફરજ છે આધુનિક યુગમાં શિક્ષણ અને રોજગાર ના કારણે ઘણા લોકો પોતાના વતનથી દૂર રહે છે આવા સમયે ભલે બધા સભ્યોએ સભ્યો એ જ ઘરમાં રહેતા ન હોય છતાં પ્રેમ વિશ્વાસ અને નિયમિત સંપર્ક દ્વારા પરિવાર ન સંબંધ મજબૂત રાખ ખી શકાય છે ફોન વિડીયો લ અને અન્ય આધુનિક સંચાર સંસાધનો દ્વારા પણ પરિવાર ના સભ્યો એકબીજા સાથે જોડાઈ રહી શકે છે.
બાળકોને સર્વાંગી વિકાસમાં પરિવારની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે જયારે બાળક વાતાવરણમાં ઉછરે છે તેના સ્વભાવ અને વિચાર વિચારસરણી વ્યક્તિ પર સીધો પ્રભાવ પડે જો પરિવારના પ્રેમ શિસ્ત સંસ્કારોનો વાર વાતાવરણ હોય તો બાળક જવાબદાર અને પ્રમાણિકતા સંસ્કારી નાગરી બને છે.
આજના સમયમાં પહેલીવાર હાલના સમયમાં પરિવારના સભ્યો એ ડિજિટલ સંસાધનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગો કરવા જોઈએ મોબાઈલ અને સોશિયલ મીડિયા ઉપયોગી છે. પરંતુ તેના પરિવારના સંબંધોમાં અંતર લાવી શકે છે તેથી પરિવાર સાથે વાતચીત રમતગમત વાંચન અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ માટે સમય ફાળવવો જોઈએ આથી પરસ્પર સંબંધો વધુ ગાઢ બની છે અને પરિવાર ન વાતાવરણ આનંદમય રહે છે પરિવાર માટે લો લોહીના સંબંધો નામથી નથી પર પરંતુ પ્રેમ વિશ્વાસ ત્યાગ સહકાર અને જવાબદારી નું જીવન સ્વરૂપ છે. જ્યાં દરેક સભ્યના એકબીજા સુખમાં દુખમાં અને સાથ આપે છે તે સાચો અને આદર્શ પરિવાર કહેવાય છે.
પરિવારમાં સમાજ મો ન એક એકમ છે જે સારા પરિવારથી જ સારા નાગરિકો તૈયાર થાય છે જે પરિવારમાં સારા સંસ્કાર પ્રમાણિકતા શષ અને પરસ્પર સન્માનનું વાતાવરણ હોય તો તે સમાજના વિકાસના પણ મહત્વ મહપૂર્ણ નું યોગદાન આપે છે પરિવાર આપણને વડીલો નું સન્માન કરવું નાની નાના નાનાઓને પ્રેમ આપો અને મદદ કરવી જેવી સારી આદતો શીખવે છે. પરિવારમાં મતભેદો થવા સ્વાભાવિક છે પરંતુ સમજદારી ધીરજ અને પ્રેમથી સમસ નું સમાધાન થઈ શકે છે. પરિવારમાં દરેક સભ્યોને એકબીજાને લાગણી સન્માન કરવું જોઈએ. અ અસહકારથી ભાવના રાખવી જોઈએ નહી. જ્યાં પ્રેમ વિશ્વાસ અને એકતા હોય ત્યાં સુખ અને શાંતિ હંમેશા રહે છે.
પરિવાર એ એવી સંસ્થા છે જ્યાં દરેક વ્યક્તિ તે પોતાની ઓળખ લાગણી અને સુરક્ષા અનુભવ થાય છે બાળક જયારે પ્રથમ વખતે બોલતા ચાલતા અને શીખતા શરૂ કરે છે ત્યારે પરિવાર સભ્યો તેને ઉત્સાહ વધારે વધારવા હોય છે આ પ્રોત્સાહન બાળકમાં આત્મવિશ્વાસ અને નવી બાબત શીખવાની ઉત્સુકતા પેદા કરે છે તેથી પરિવારને વ્યક્તિ જીવવાનો પ્રથમ પેરણા સ્ત્રોત કહેવામાં આવે છે સુખી પરિવાર નું સૌથી મોટું લક્ષણ પરસ્પર વિશ્વાર છે વિશ્વાસ વગર કોઈ પણ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નથી. પરિવાર ના દરેક સભ્ય એકબીજા સાથે ખુલ્લા મન થી વાત કરવી જોઈએ. અને કોઈ પણ સમય નો મળીને. ઉકેલ પ્રયત્ન કરવો જોઈએ જ્યાં વિશ્વાસ ના પરસ્પર હોય છે ત્યાં વિશ્વાસ ના પરસ્પર હોય છે ત્યાં સંબંધો પણ જલ્દી નીકળી જતા હોય છે અને સંબંધો વધુ મજબૂત બની શકતા નથી તેથી એકબીજા પર વિશ્વાસ રાખો અને સંબંધો વધુ મજા મજબૂત પરિવારમાં ક્ષમ અને સનશીલતા પણ ખૂબ જ જરૂરી છે દરેક વ્યક્તિ થી ભૂલો થઈ શકે છે પરંતુ ભૂલો માફ કરીને આ આગળ વધવાની ભાવના પરિવારને એકજુટ રાખે છે ગુસ્સો અહંકાર અને ઈર્ષા જેવા અવગુણ પરિવાર સુખ નુ અવરોધ ઉભો કરે છે જય્યારે પ્રેમ નમ્ર તા અને સહકારી બને છે ત્યારે પરિવાર વધુ મજબૂત બને છે.
અંતમાં કહી શકાય કે પરિવાર આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ છે. સંપત્તિ છે પરિવાર વિના જીવન અધૂરું લાગે છે પરિવાર આપ આપણા સુરક્ષા પ્રેમ સંસ્કાર જીવન જીવવાની સાચી દિશા આપે છે. તેથી દરેક વ્યક્તિ પોતાના પરિવાર નું સન્માન કરવું જોઈએ પરિવારના સભ્યો સાથે પ્રેમથી રહેવું જોઈએ અને હંમેશા પરિવાર ને ખુશ ખુશી એ એકતા જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ પરિવારની એકતા પરસ્પર સુખી જીવન એ સુખી જીવનનો સાચો આધાર છે.
પરિવાર નું સૌથી સૌંદર્ય અને એકતા એક પરસ્પર સહનશીલતા રહી છે જય્યારે પરિવાર દરેક સભ્ય એકબીજાના વિચારો નું સન્માન કરે છે અને સૌને હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે ત્યારે પરિવાર નું સુખ અને શાંતિનું વાતાવરણ સર્જાય છે મતભેદો હોવાથી છતાં પર સંરક્ષણ ધીરજ રાખવાથી સંબંધો વધુ ગાઢા બને છે. પરિવારમાં બાળકોને માત્ર ભૌતિક નથી પરંતુ તેમને સારો સમય પ્રેમ અને યોગ્ય માર્ગદર્શન આપવું પણ એટલું જ જરૂરી છે. માતા પિતા બાળકોની સાથે વાતચીત કરે અને તેમની સમસ્યા સંભાળે અને તેમના સભ્યો નવ સમજવાનો પ્રયત્ન કરે તો બાળકમાં આત્મવિશ્વાસ વધે છે આ રીતે બાળક પો પોતાના જીવનને દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી માટે પ્રેરિત થાય છે પરિવાર માં સ્ત્રી અને પુરુષ બંને નુ સન્માન મહત્વ હોય છે મને બંને મળીને પરિવાર નું પ્રગનશીલતા સુખ માટે કાર્ય કરે છે. આતરી એ કહી શકાય છે કે પરિવાર એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. ધન દોલત પદ અને પ્રતિષ્ઠા સમય સાથે બદલાઈ શકે છે પરંતુ સેવા કરી બાળકોને સારા સંસ્કાર આપવા અને પ્રેમ વિશ્વાસ તથા એ તા મૂલ્ય નું જણાવવાનું રાખે છે સતત પ્રયત્ન કરવો જોઈએ સુખી પરિવાર જ સુખી સમાજને. સમૃદ્ધ રાષ્ટ્રો નો મજબૂત આધાર છે ઓકે થેન્કયુ.
વેલકમ.